હલો બસ મજામાં હો તમે
અમે પણ મજામાં થઈ ગયા ફ્રી
અરે ફ્રી છીએ અમે તો જો બાળકો અમારા સુૂતા ને અમે પછી ફ્રી બાળકો શું હોય એટલે અમે ફ્રી હોએ બાળકો શું જોવાની વાર
હમ તો તમારા ઘરનું કઈ કામ ના હોય તો તમે ફ્રીજ હોય?
એટલે ઘરનું કામ એમ તો થોડુંક અમે વેલા ઉઠી ને ત્યારે વેલા વેહલા જલ્દી જલ્દી કરી લઈએ ને અમે એમાં આજે પાણી નહતું અમારે તો
લ લ કેમ?
પાઈપલાઈન કઈક એવી તૂટી ગઈ છે તો પાણી કે બે દિવસ નહીં આવીએ તો પાણી વગર ના બેઠા છીએ કે ડ્રમ છે નીચે તેમાંથી થોડું થોડું વાપર પર, વીસ
તો તો તમારે પાણી ઉચકી ઉચકીને પછી લઈને આવવું પડતું
તો તો હા ના એમ તો પાણી ઉપર તો છે અને નીચે એક પાછું આમ બેરલ જેવું રા ખૂન
હા.
એમાં છે પાણી એક આખું બેરલ ભેર્યું એ ઉપર ટાકામાં ખાલી થઈ ગયું છે. પાણી નથી આવ્યું ને તો ઓલું તો એક્સ્ટ્રા ભરીને મે રાખીયુ છે. બહ પાણી નો વાંધો હોય ને અહિયાં.
હા પાણી ઘટતું હોય તો તમે અહિયાંથી લઇ જાવ જો અમારે તો અમે. ગામડામાં રે તો ઘરમાં અને ખેતરમાં બધામાં જો અમા તો. પાણી ગરી ગયા બહુ વરસાદ પડડ્યો બેન.
ઓહો હો બેન તો તો ધ્યાન રાખજો.
તો અમારે તો કેટલું બેન નુકસાન થઈ ગયું બધું એ માલ સામાન. પલરી ગયો ખેતરમાં પાક હતો ઈ બગડી ગયો. બહ વરસાદ પણ.
નુકસાનીને તમારે તો બહુ નુકસાન થઈ ને હ.
તો ઘરમાં ખેતરમાં નદી માં નુકસાન નુકસાન થઈ ગયું.
ઓહો બેન હવે તો શું કરશું પછી આગળ તમે.
હવે તો શું કરીએે જો વરસાદ એ ચાલુ છે બંધ રેતો નથી. હવે બંધ થાય તો પાણી નીકળેને કઈક થાય કામકાજ આગળ.
ઓહો તો તમે બેન ખાવ શું હવે અત્યારે તો બધું પાણી ગરી ગું કઈ ધંધા નથી. એ ને તો.
હવે તો જો ખાવાનું ભૂઈખા પેટે હે બેન બે દીથિયા. પાણી ગરી ગયું કોય ખાવાનોય ભાવ તો નથી એને બધું ખાવાનુંય.
બરોબ બેન ખાઈ લેજો થોડુંક. તો ખાઈ લેજો બે ને એમને એમ જ ક્યાંક હું કાય જાહો હાવ તમે પછી.
બેન આવું આવું પાણી ઘરમાં ગરી ગયું હોય નુકસાન થયું હોય કેમ ગળે ત ખાવાનું આપડે.
હ હો એવી ઉપાધિ ન કરાય. અમારે તો બેના પાણી વગર ઉપાદી છેને તમારે પાણી છે તો ઉપાદી.
હા તો અહીંથી લઈ જાાવ પાણી થોડુંક બેરાલું ભરી રે.
હા ભરી ભરી મોકલી દ એમ કરો અહીંયા થોડું કેમ કરો ને. અમાર પાણી પાણીની ઉપાધિ છે અમારે તો.
હવે તો વરસાદ બંધ રે તો ઘરમાંથી પાણી કાઢીએે ખેતર માંથી. તો કઢિ ન હકીએ.
હા ઘર માંથી કાઢી હકો બેન હાવ તમે ગામડા માર્યો છો હાવ.
તે ગામડામાં જ રે બેન શું કરવું તો ખેતર હોય તો.
ની આખ્યાત. ખેતી કરો તમે લે ઓહો તમને ખેતી આવડે તો.
હા ખેતી આવડે ખેતી આવડતી હોય તો અહીંયા તો ગામડામાં રેવું પડે બાકી તો ન. સિટીમાં રહી બેન.
ઓહ હો બેનતો તો હાવ તો મારે. તો બહ હાવ ગરીબાઈ લાગે હાવ અત્યારે તો.
ઉપરથી જો આવા નુકસનો થાય તો શું કરવું.
અરર બેન ઉપાધીિકરોમાં. ભગવાન બધા ન હ બધું હારવાના થઈ જા હ.
ભગવાન જ જને ઉપરથી ભગવાન જ વરસાદ વરસાવ્યા ઈ એ નથી જોતો બેન.
ઓ હ બધું એમાં લખું હોય ને બેન ભગમાં. આવી રીતના આવું થાય પછી એવું થાય તો.
હા જો હવે તોવે અમારે તો જો આ પાક હતો ચોમાસ. માંડવીવા ત માંડવીવાયવી ત હા માંડ. એવાવે ધી એ બગડી ગયા એમાંય નુકસાન થઈ ગયું હવે તો અમારે તો. ચાર મહિના તો કેમ કાઢશું બેન.
પાછું હું કરશું તમે તો હવે એમાં.
હવે તો ચાર મહિના હવે બગડી ગયા હવે ચોમાસુ વહી જાય એની રાહ જોવ હવે પછી શિયાળામાં હા વાવસુ
ઓહ હો હો તો તો તમને તો બધું આવડતું લાગે બેન અમને તો કઈ ખબર નથી. પડતી એમાં ઘઉ કેવી રીતના વાવાય માંડવી આમ તેમ.
અમને તો જો બેન બધું આવડે ગામડામાં રહેતા હોય તો આવડે તમે સિટીમાં રહેતા હોય સીટી વાળાને ન આવડે ગામડે રેતા હોયને ખેતર નું કામ કરતા હોય એને બધું
હા બેન ઢેફાં ભાંગતા હોય ને તો બધી ખબર હોય બાપા ઓલા કાળા તલ કા ના અમાર તો ટાટયા સાયન સેબ અમે જો
બેન તમાર તો બો હારું હે તો તો.
હા બેન અમાર તો કઈ ઉપાધિ નઈ. ચટાટે સાંય બો હવાર, બોપરને હાઈ ખાઈ લેવાનું. આમર ઘર વાડો પછી કમાઈયા કરે એટલે
હા અમારે તો અહીંયા જો ખેતર નું યે કામ કરવું પડે તમે કામ કરવું પડે હાજ થાય તો થાકી જાય બેન.
હા ઓહ હો. બેન ઓ તો તો તમારે હા બો ઉપાધિ એવું. તો તમાર સોકરા કે કઈ નથી બાળકો એ કઈ?
છે પર આજે નિવાન ભણવા આવ્યા હસે કદાચ તો
ઓહ હો ભણવા ગિયા.
તો હવે પાણી આવી ગયું બિસાડા હા આવે તો પાંચ વાગે આવે તો.
ઓહો પાચ વાગે સેટ આવે હમમ તે ક્યાં ભણે સરકારીઓમાં ભણ તા છે ને છોકરા તમારે તો તો પછી
તો ગામડે રેતા હોય તો એટલા પૈસા ન હોય, સરકારીમાં જ ભણાવવા પડે અમારે તો
ઓહ હો બેન બસ મોટા થઈ ને કઈક ખારી નિશાળમાં ભણાઈ જોય ત્ય મોટા થઈને કઈ ખારા ધનધો ની તો કરે બેન. કઈક હારું બધું શિક્ષણ તો દેજો તમે તો પાણી માં ને પાણી મા રિયા છોકરાઓને હારું શિક્ષણ દેજો કઈક. સિટી માં ને કઈકે જોઈ ને કઈક.
અમે એના આટું જો કામીએ પણ જો અહીયા આવું ભગવાન કરે તો હું કરું આપડે સોક
હા તો કામ કરતા બોલ હા બેઈ કયે હું પણ તું બેન કઈ ઉપાધિ નો કરવો ને બધું હારા વાલા થઈ જાય તમારે પાણી નીકળી જાય ખેતર માં તો થી ને ઘરમાંથી ને બધે થી નીકળી જાહે.
ભગવાન ને પ્રાર્થના કરો કે વરસાદ બંધ થઇ જાય.
હા વરસાદની આ બંધ છે વરસાદ તો બેન અમારે અંયા જ છે પણ અમારે તો પાણી નો ઘડે અમારે તો ઈ સારું છે.
તમારે પાણી બધા નીકળવાની બધી એ સરકારે બધું કરી દીધા હોય ભૂમરા ના નાખી દીધા હોય અમારે ગામડામાં કઈ ભૂગરા બુંગરા નાખી ના દેતી ક્યાંયથી પાણી જઈ શકે.
ઓ હવે અમાર તો જો કેવો વરસાદ અમારે તો અહી ઓંધરા ધારા જ વરસાદ પડે છે પણ અમાર ત્યાં જો પાણી તરત જ નીકળી જાય ખબર યે ના પડે કેટલો વરસાદ પડ્યો અને આપડે એટલો વરસાદ પડયો હોય તો ને્યાં તો બધું દમદમ ભરાય જાય આખું.
હા જો તો તમારે બો સારું બેન એવું જ હોવું જોઈએ.
અમારે તો અહી એવું છે કે પાણી તો ક્યાંય એમ કે ઘડે એમ નથી. પણ એક અમારે આમ પાણી ન આવે ને ઈ ઉપાધિ છે. લાઈટ વહી જાય એ ને લાઈટ એ અમાર તા બો વહી જાય છે.
વરસાદ આવે એટલે લાઇટ વઈ જાય કે.
હા વરસા વરસાદ આવેને એટલે વહી જાય, પછી અમે ઝાડને બધું પડી જાય હે, વરસાદ ને વાવા છોડું ઐયા બધુંય આવે છે ને.
હા, પછી શોર્ટ સર્કિટ થાય, ને કોઈ વડી લાગે
હા, લાગે તો એટલે બધું એવું થઈ જાયને, પાણીની તો પાપ પાઈપલાઈઇન આખી તૂટીજ ગઈ છે, બહુજ તો ક્યારે રીપેર થાયન ક્યારે પાણી આવી, કીધું તું ખોરી કે કાલ સુધી માં આવી જાહે, હમું થાહે ને તો ગે ગમે ત્યારે આપી દેહે એમ પાણ, પણ હવે ક્યારે પાણી
મીઠું પાણી આવે કે? મોરું પાણી આવે?
હા એમ તો મીઠું ને એવું હોય પાણી.
અલગ અલગ પાણી આવે, પીવાનું, વાપરવાનું ને બધું અલગ અલગ પાણી આવે.
ના ના પાણી તો એક જ આવે, પણ અમારે આરો નું નખવી ગયલ છે ને, તો પીવાનું તો એ ફિલ્ટર થી ન પીએ, ને બીજું તો એક આવે એનાથી બધું વાપરી પાણી બધાયે પીવાય એવું નથી એમ, પીઇ નહી કોઈ
ક્ષારવાળું હોય ને.
હા એટલે, થોડું ફિલ્ટર કરીને જ બધું પીએ.
હા, અમારે એમજ.
એવું બધું કોઈ પી
હ તો જોવાને
ન્યા હસ્ય ન કુંઆ ને એવા?
હા, કુઆ આખા ભરાઈ ગયા, એ ટલે હવે અમારે શિયાળુ પાકમાં વાંધો નહી આવે, અ ઘઉ વાવી દેહું. ઘઉંમાં તો વધારે પાણી જોઈએ.
ન આ હા
એટલે એમાં દસ બાર પાણી જોઈએ એટલે પછી, કુવા આખા ભરાઈ ગયા એટલે પાણીના, એટલે હવે વાંધો નહીં આવે. શિયાળુ પાક તો હારો થાય, ચોમાસુ પાક તો બગડી ગયો અમારો.
હા બે એ તો કયું ઉ ઉપાદી નહી, હવે પછી ભગવાન આવું કરે તો વાહે, ભગવાન આપેને તમને.
હા એટલે જો, કુવા ભરાઈ ગયા એટલે. ઘઉં વાવી દેહું, એકમાં જીરો વાવી
તો તો તમે ગામડા વાડીઓમાં રે તાઈસો તો તમાર તો અત્યારે ક્યાં નિકળાએ એમએ નઈ ને કે જવાનો હાચા માદા થાવ તો. ક્યાંય નહી જવાનું, અરર બેન બહું મજા બઉુ મજા ન હોય તો, હું ન્યાજ ન્યાજ મરી રહેેવાનું તમારે.
હા અડધા માણાતો વાડીઓમાં રેતા હોય, પાણીને લીધે ક્યાંય ન જોઈ હકે, કોક માણતો મરી જાય, કોક તણાઈ જાય, ઘરમાં પાણી ગરી જાય તો, હુ કરે?
અરર બેન તો તો ધ્યાન રાખું, બાપા એના કરતા જો મારા સિટીમાં છે ને. તો સારું છે, હા હાજા માંદા થયાને, તોરતજ દવાખાને, વગર મેવો વશ સાદ હોય ને, તો એ ગાડીઓમાં તો હાલતી જ હોય.
હમ, તમારે તો હારું, જો હવે તમારા છોકરા મોટા થઇ જાય ને, એટલે અમારે જો જમીન વેચી ને, વહી જવું છે સિટી માં રેવા.
નાના બોલજે તમારા છોકરા નાના નઈ છે ને અમારે બે મોટા મોટા થઈ ગયા, ને હવે તો હમણાં તો લગન એ કરના.
હા તો તો, કયાં લગ્ન કરવાના હે, તમારા છોકરાઓના.
હજીતો ક્યાંય હોય તો, દેખાડ છો ને બેન છોકરી ક્યા હારી એવી
હા તો પણ તમને ગામડા ની ન ગમે હું કરું બેન અમાર તો ગામડા ની હોય એટલે સિટીમાં રહીએ નય
મા તો પછી નથી જોતી બેન ગામડાનું એક તો હોય ગંધારયને હકાર્યું હોય. ને એવી નથી જોતીસ એને કઈ ખબરય ના પડતી હોય બેન
બેન ખબર તો ન પડતી હોય પણ કામ તમને બધું કરીને દે હવ
પણ ક નેકૃત નીકરું કામ કરીને દે તો શું કરવું એમ બે અમારે
તો અરા છોકરાઓને પાછી ગામડા ની છોકરીઓ ગમે નઈ ને
ગમે નહી બેન મારા તો જતી હવે હારા ને હાતુંને જોઈએ હવે અમે ક્યાંક
હા તો તો તમારે પછી સિટીની છોકરી બ
હ અમે તો પ સીટી ને ગોતશું મેળા આવે એવું થાય ને હારુંબેન હાલો તો હવે હ